હા સર મજામાં બસ હું પણ મજામાં કેમ ઘરે બધા કેમાં છે મજામાં
બસ બધા મજામાં તમે બધા કેમ છો ઘરે
બસ મજા આવમાં કેવું ચાલે છે તમારું ટ્યુશન
ટ્યુશન સારું ચાલે તમે ક્યાં ત્યાં ટ્યુશનમાં કે ઘરે
હું બી ટ્યુશન પર જ હતી અત્યારે મારો પ્રોજેક્ટ આવ્યો છે તો એ કરું છું
બરાબર છે
બરાબર કેવું છે ઘરે બધા મજામાં
બસ બધા મજામાં છે અત્યારે તો સર બોલો
બરાબર
શું ચાલે છે અત્યારે તમે કઈ જાઓ છો કે સ્કૂલે ભણાવવા કે નથી જતા ઓકે ઓકે ચાલુ છે એમ તો આજે ગયા નથી
આજે રાજા મોહરમની હમ આજે છુટી મોહરમની શું બનાવ્યું આટી એ જમવાનું
અમે તો દાળ ભાત શાક રોટલી બનાવી છે
સરસ સરસ ફૂલ જમણ એમને બપોરે
હાઓ ફૂલ જમણ શું બનાય્યું છે મેડમમે તમે ત્યાં ઘરે
આજે ઘરે લગભગ એ કેહેતી હતી કે શું કે ખીચડી બનાવીશું તબિયત થોડી નરમ છે ને મારી એટલે ખીચડી બનાવાનું કેતી તી હા
બરાબર તો આજે તો તો મોરહમ ના લીધે છુટી હશે એમ ને બરાબર હા તમે કયા સ્ટેન્ડર્ડમાં સ્કૂલમાં ભણાવો છો કેટલા સ્ટેન્ડર્ડ સુધી
સ્કૂલમાં મારે ટેન્થ ઇલેવન્ ટ્વેલ્થ છે
હુંઓકે તો એમાં કયા સબ્જેક્ટ લો છો તમે
ઇકોનોમિક્સ
ઓકે ઈકોનોમિક્સ મારા પણ અમુક સ્ટુડન્ટ છે એમને હું તમારા પાસે મોકલી શકું છું
હા કોઈ વાંધો નઈ મોકલજો ને
હા હા ઓકે હું મોકલીશ
તો તમે ટ્યુશનમાં શું કાસ કયા ક્લાસને ભણાવો છો ટ્યુશનમાં
હું પ્લે ગ્રુપ થી લઈને ફોર્થ સ્ટેન્ડર્ડ યા ફિફ્થ સ્ટેન્ડર્ડ સુધી ભણાવી શકું છું સર
હમ ઓકે મેડમ તો તમને મારા ધ્યાન નુપુછીશ તો તમને શ્યોર હું મોકલીશ એમને પણ
ઓકે ઓકે તો તમારા હું પણ કોઈ સ્ટુડન્ટ હશે એવા તો હું તમારા જોડે મોકલીશ એમને છે એકાધિક બે એવા ધ્યાનમાં તો હું એમને તમારા જોડે ક્યારે મોકલી શકું સર
તમે એની જે મારો નબર આપજો એમને વાત કરી રહીશું અમે વાંધો નહી
ઓકે હું અમને એમનો નંબર આપી દઈશ
હા કોઈ વાંધો નહી
હમ હમ બરાબર કેવું છે બાકી બધા ઘરમાં મજામાં ને
બસ બધા મજામાં શું ક્યાં જવાના છું કચ્છ ક્યારે જવાના છો
ઓકે કોણ મિની બરાબર. તમારે ત્યાં સ્પોર્ટ્સ ડે થાય છે?
સ્પોર્ટ્સ ડે તો જાન્યુઆરી મહિનામાં આવવાનો અમારે.
હા.
હ
હા ના આ વખતે ફરવા નઈ જોવા મળે. અહંયા ટ્યુશન માંથી છૂટી નઈ મળે.
ના ના બે ત્રણ દિવસ તો ફરી આવે ને આમ સેટરડે સન્ડે સેટ કરીને.
હા એ તો જોઈશુ હવે ફરી આઈશું ક્યાંક જો સેટ થશે તો. જઈએ તમે કહો ત્યારે આપડે બધા પીચર જોવા જઈએ.
હા એવું પિક્ચર જોન પ્લાન બનાવીયે ચાલો એકાદ દિવસ. સેટરડે સન્ડે ભેગા થઈને પ્લાન બનાવીએ એકાદ દિવસ આઉટિંગ કરી એ રીતે વીકેન્ડ.
હમ્મ, બરાબર. તો કઈ પિક્ચર જોવા જઈશું તમે કેજો એ પિક્ચર જોવા જઈશું.
હા આઈ થિંક પેલું શું કેવાય આ નવું આવ્યું ને કોકટેલ ટુ, કોકટેલ ટુ આવ્યું ને નવું?
પોકપલ ટુ અચ્છા. કેવું છે સક્સેસફુલ છે કે નથી?
ખબર નથી હ રિવ્યુ જોવા પડશે.
એવું છે એમ બરા
એટલે રિવ્યુ જોઈએ એટલે ખબર પડે કેવું છે મુવી શું છે.
હા હા. તમે મારા ઘરે આવવાના હતા તો તમે ક્યારે આવશો?
જોઈએ ચાલો ને સેટ કરી એકાદ દિવસ આપડે કામ કરી મવી જોવા જશું ન ત્યાંથી તમારે ત્યાં આઈશું પછી બધા સાથે નીકળીશું મુવી જોવા.
હા હા સારું આપડે બધાને ટ્યુશન માંથી લેતા જઈશું.
હા એવું કરીશું ચોક્કસ.
હા. આપડે સન્ડે ના જઈશું બરાબર?
હમણાં નહી હમણાં એક્ઝામ પતે પછી આપડે કામ કરીએ ઓગસ્ટ આપણે ઓગસ્ટ મહિનામાં સેટ કરીએ. બાકી અત્યારે તો એક્ઝામ્સ ચાલે છે જુલાઈ મહિનો એટલે પછી નીકળશે નહી જુલાઈ મહિનામાં તો.
હમ્મ.
એટલે પછી ઓગસ્ટમાં ફાઈનલ કરી જવાનું. ત્યાં સુધી બીજું નવું પણ આવી જશે.
હા ઓકે. બરાબર અત્યારે તો હું પ્રોજેક્ટમાં છું એટલે હું અત્યારે ફ્રી નહી થઈ શકું તો આપડે જોઈએ હું પેલી તારીખ પછી ફ્રી થઈશ એટલે આપડે જઈશું બરાબર?
હા કોઈ વાંધો નહી. કેટલા દિવસ બાકી છે પ્રોજેક્ટ ને હજી?
પ્રોજેક્ટને હજુ બે ચાર દિવસ બાકી છે.
તો તમે સવારથી સાંજ સુધથી પ્રોજેક્ટમાં બેસો, ટ્યુશન્સ કરો તો તમને લોડ નથી થતો એટલો બધો.
થાય ક્યારેક લોડ ક્યારેક થાકી જઈએ પણ હવે તો રોજના ટેવાઈ ગયા એટલે હવે કઈ જ નથી થતું.
બરાબર છે.
આવે છે કોઈ ના જોડે વાત ના થાય.
ના ના એજ મિનંગ છે કે કે ફ્રેન્ડસ ને બધું મળે નહી પછી વાતચીત કરવા માટે બાકી જઈએ એટલે બરાબર છે.
બરાબર છે. એવું.
બાકી શું નવું કઈ વ્હીકલ લેવાનો પ્લાન ખરાબ કોઈ
અત્યારે તો નથી થોડા ઘણા પૈસા ભેગા થાય પછી લેવાનો વિચાર કરું
ના ના તમે પ્રોજેક્ટમાં કામ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તમે ટ્યુશન્સ કરો છો તો પછીને એધું સેટ કર્યું હશે કઈ વ્હીકલ લેવાનું વિચાર્યું હશે એટલે પુછયું
બરાબર ના ના અત્યારે તો કઈ વિચાર નથી બધા પૈસા આવે ત્યારે
બરાબર છે.
ના હા હા બરાબર ઓકે તો તમે તમે ગાડી લીધી એ કેટલા સુધીની લીધી
મેં લીધું એકચુલી ટુ વ્હીલર લીધું ગાડીનું કોટેશન કરઢાવ્યું હતું ટુ વ્હીલર લીધું હમણાં ખાલી જ્યુપિટર લીધું જુપિટર મારે એક લાખ અને પાંચ હજારમાં પડ્યું
હા બરાબર બરાબર લોનથી લીધું સારું કેવાય
હા ટ્વેલ્વ ઇન્સ્ટોલમેન્ટ કરાવ્યા અને ગાડીનું જોયું પણ ગાડીનું થોડું બજેટ હાઈ જઈ રહ્યું છે ગાડીનું બાકી રાખ્યું
ઓકે ઓકે એવું છે એમ તો પછી લો તો અમને પાર્ટી આપજો સર
ચોક્કસ કેમની પાર્ટી તો આપવાની ને
હમ બરાબર
તમે લેશો એટલે અમે ડબલ પાર્ટી માંગીશું ને પછી
હા જરૂરથી આપીશ પેલા લેવા તો દો
તમે કીધું તો ખરું કે બજેટ ભેગું થાય એટલે વિચાર્યું છું.
હમ હજુ થાય તો ખરું પેલા સર
અરે અત્યાર તો બધું મળે છે ને ઝીરો ડાઉન પેમેન્ટથી એટલે લઈ લેવાનું
હા એ તો છે લઈ લેશુ
બરાબર તમે ક્યાંય ફરવા નહતા જવાના અત્યારે આ મહિનામાં તમે કેતા ત
એકચુલી પ્લાન હતો આ મહિનામાં જવાનો પણ મેં કહ્યું ને એક્ઝામ આવી ગ ટવેનટી નાઈન થાય છે સ્કૂલમાં એ દિન એકચુલી અમારે જવું તું થટી થર્ટી એ ત્રીસ જૂન અને પહેલી જુલાઈ બે દિવસ જવું તુ પણ બસ ફૂલમાંથી એટલે પછી અમે પોસ્ટપોન રાખ્યું
બરાબર
ફરવા માટે આમ સારું સ્પોટ કયું પડે આમ હિલ સ્ટેશન ટાઈપ કેવું કોઈ
હિલ સ્ટેશન ટાઈપ એવું તો મારો ખ્યાલમાં નથી
આમ સુું કે એકમ રિલેક્સેશન આમ કુલ માઈન્ડને થાય ને
ખંડાલામાં જઈ આવો સર
ખંડાલા જઈ ના રહ્યા અમે કારણ કે મારા ઇનલોસ પુના રે છે એટલે અમે પુનાથી ખંડાલા નજીક પડે ત્યાં જઈ આવ્યા બે વખત જઈ આવ્યા
એવું છે એમ બરાબર તો કોઈક બીજી જગ્યામાં જાઓ સર તમે
લોનાવાલા ને ખંડાલા બાજુ બાજુમાં એ બે જગ્યાએ તો ફરી આવ્યા અમે મહાબલેશ્વર ફરી આવ્યા
રાજસ્થાનમાં જઈ આવો
એ બે જગ્યાએ ફરી આયા
અચ્છા બધે જઈ આયા છો તો પછી કઈ જગ્યા બાકી રાખી છે તમે સર
હ જોઈએ હવે સાપુતારા નો વિચાર છે એક પણ ચાર્જસ સુધ રસ્તા પેલા ગોળ ગોળ છે ને મને ચક્કર આવીઈ જાય પછી રસ્તા પર
તો માલદીવસ જાઓ સર તમે
એ બહુ દૂર થઈ જાય અનેને ખર્ચો વધી જાય આપડ નજીક ન ડેસ્ટિનેશન અને બજેટ પણ મિનિમમ થાય એવી રીતનું જોવું છે.
ઓકે ઓકે બરાબર એવું છે એમ હમ હમ હું તો અત્યારે કલકત્તા જઈને આવી મને તો બહ મજા આવી
શું વાત છે કલકત્તા માં ક્યાં ક્યાં ફરી આવ્યા
તુલા કગની ક્યાંય ફરવાતો નહતા ગયા તો ખાલી મામા ના ઘરે ગયા ત બસ
ઓકે મામા ના ઘરે ફરી આવ્યા એમને સરસ
હમ
તો તો કલકત્તામાં શોપિંગ કરી હશે ને બહુ સારી સારી વસ્તુ
હા કરી હતી ને શોપિંગ તો બહ જ કરી છે.
બરાબર છે.
હમ
ત્યાં પૈછ કઈ ફેમસ રિવર છે કલકત્તામાં ત્યાં ફરવા ગયા છો ને રીવર પરરતો
ના અમે નથી ગયા ફરવા
બરાબર છે
બરાબર સારું ચાલ આપડે પછી વાત કરીએ અત્યારે મને પણ કામ છે ટ્યુશનમાં
હા ઓકે ઓકે મેડમ પછી વાત કરીએ બાય મેમ
અચછા હા હ હ